હલો હા લાય મને તો દે મારી ચાય. બસ મજામાં તમે કેમ છો હલો. હા-હા.
મજામાં
તમે કેમ છો. હા.
મજા માં તમને સંભળાય છે.
હા હા હવે સંભળાય છે હા આવે છે આવે છે.
ઓકે. તમારો આવાજ ધીમો આવે છે તો થોડું લાઉડલી
હજી, હજી ધીમે આવે છે?
એ ડેલી, ઓકે ના ઓકે હવે બરા બર આવે છે તો આજે આપેડે ડેલી રૂટિં ગ વિશે વાત કરીશું.
અચ્છા.
ડેલી રૂટીનમાં તમારું શું રૂટીન છે? તમે શું કરો છો? લાઈક જનરલ કે જનરલ લો કો જે જે રીતે કરતા હોય ને તે બોલો તમે શું કરો છો?
એટલે હું તો અત્યારે કોલેજ હા, એટલે હું તો અત્યારે કોલેજ સ્ટુડન્ટ છું અને મેં ઓનલાઈન લીધું છે. એટલે મારે તો ઘર બેઠા જ તે હા એ ટલે મેં મારે તો ઘર બેઠા જ તે બધું કરવાનું હોય. તો મારે સવારના સાત વાગે ક્લા સીસ શરૂ થાય, સાડા સાડા, સાત સાડા સાત થી લઈને સાડા અગયાર સુધી કે એમ સવારના સા ડા અગાર સુધી એમ ચાલુ રહે ઈ બધું પૂરું થઈ જાય પછી, પછી મારા ક્લાસીસ પૂરું થઈ જાય અને હું ટ્યુશન તો એ કોઈ મતલબ કોલેજ ના ટ્ યુશન જે હોય ને ઈ તો હું કોઈ લેતી નથી અટલે બસ ખાલી કોલેજ સાડા, સાડા સાત થી સાડા અગયાર ચાલે ઈ અને બસ પછી તો હું મમ્મી ને કામ કરાવું હવે ઘરે છું એટલે મમ્મી ને તો કામ કરાવવું પડે. એટલે બધું ઘરનું બધું હા, મમ્મી ને હા મમ્મી ને હેલ્પ કરાવું પછી પછી બપોરે તો હું કાંઈ બઉ ખાસ કરું નહી તો ફોન જ જો તી હોય પછી, પછી પછી સાંજના પછી હા પછી સાંજના હું બાર જાવ મા કથકના ક્લાસીસ છે, મારે તો એ એવી રીતે બહાર જાવ કા પછી પછી કોક ફ્રેન્ડનો ફ્રેન્ડ હોય અહીયા આવ્યું હોય બારથી મળવા તો એના ઘરે જાઓ ને એવી રીતે ટાઈમ જાય પછી પછી પાછા એવું પાંચ, છ, સાત વાગ્યા હુધી હાલે પછી પછી સાતક વાગે પછી પાછી મમ્મી ને હેલ્પ કરાવુ બધી ઈ જે કામ કરતી હોય રસોઈ કરતી હોય ઈ બધું પાછું કરાવું એમાં આઠ સાડા આઠ
સરસ તમે તમારા જેટલી તમારા જેટલી છોકરીઓએ મમ્મીને હેલ્પ કરાવી એ બઉ સારી વાત છે. અને તમે કોલેજમાં છો
તમે એજ્યુકેશન પર ભી ધ્યાન આપો છો તો બઉ સારી વાત છે હવે
હા.
હું સવારના અમમ સાત વાગે સાડા સાતે ઉઠું છું પ્લસ થોડું વોક કરું છું થોડું યોગા કરું છું કે જે આપણા શહહ શરીર માટે બઉ સારું છે.
હા હા.
હવે તમે બી થોડું વોક કરજો જેથી આપણા આપણા બોડીને થોડું રિલેક્સ મળે અને સવારે ઉઠીને થોડું ચાલવાથી આપડું માઈન્ડ ભી ફ્રેશ રહેશે અને
હા.
આપણે પૂરા દિવસ સુધી એક્ટિવ રેસુ તો તમે તમે આ પ્રિફર કરો કે તમે વોક કરો એવું?
હા હા મને ગમે ને મને આમ એક્સરસાાઈઝ કરવી યોગા કરવા એવું બધું મને ગમે
હા હા તો એ એ ડેલી રૂટીનમાં હોવું જરૂરી છે. પ્લસ સવારે સવાર નો નાસ્તો લાઈક અ સવાર નો નાસ્તો આપણે હેલ્ધી ખાઈ છીએ તો આપડો મા મિનિમમ બાર કલાકનો ફાસ્ટ હોય છે નાઈ તો એના માટે આપણે હેલ્ધી નાસ્તો કરવો જરૂરી છે, તો એ નાસ્તો ભી
અ ગુજરાતીઓમાં તો ફાફડા, ગાંઠિયા એ બધું હોય છે.
હા. હાલો તમારો અવાજ વયો ગયો
એ બેસ્ટ છે, કે એનામાં એમાં આપણને પૂરતે પૂરતું કાર્બોહાઈડ્રેટ્સ મળે છે, કે જે પૂરા દિવસ અ પૂરી રાતમાં આપણને જે ડેફિસયન્સી હોય છે. તે આપણને પૂરેપૂરું મળે છે પ્લસ આપણે યોગા કરીએ છીએ ત્યારે સવારના સવારના જો નારિયેલ પાણી કે કઈ લીંબુ વાળું પાણી કે એવું પીએ તો બેટર છે, કે આપણને સવાર સવારમાં જો વિટામિન સી મળે તો આપડા શરીર માટે બો સારું છે.
હા અને બધા કેય ને કે સવારે હેવી હેવી નાસ્તો કરવાનો એમ હા
હા હા હેવી બ્રેકફાસ કરવાનું પ્લસ
હા
ગુરાતી ખબર છે ઉપપહેલા છે. સાંજલું ખનું
હા
જમીએ છીએ બસ તો હોય.
હેલો તમારો તમારો અવાજ બહ આમ હલો હાલો. તમારો અવાજ નથી આવતો હાલો.
હલો.
હાલો હ તમારો અવાજ નતો આવતો
હાલો. હા હા હાલો.
અવાજ.
હા બો દૂર દૂર થી આવે છે આમ તમે થોડુંક જોર થી બોલજો
હલો.
હા હલો હા આવે છે આવે છે
નથી આવતો અવાજ.
આવે છે આવે છે. અવાજ
તો હું જે વાત કરતી હતી
હા
આપણે સવારે સવારે ફૂલ બ્રેકફાસ્ટ કરવો જોઈએ લંચમાં ફૂલ. ફૂલ થાળી લાઈક હવે તો આપણેે તો ગુજરાતી છીએ તો આપણેે તો ફૂલ થાળી ખાઈએ છીએ દ્વારા શાક રોટલી બધું તો એ આપડા માટે બેસ્ટ છે અને સાંજે તો હલકું ફૂલકું લાઈક પૌવા છે ઉપમા છે એવું ખાય.
હા
આપણા માટે સારું
હમ
હો જોઈ પ્લસ બ તમે ફન્ડ જોડે મીટ કરો છો તો એ બેટર છે કે ફન્ડ સાથે પણ જો વાતચીત થાય છે કે,
ફન્ડ જોડે મળીએ છીએ તો એ પણ એ પણ, માઈન્ડ માટે બહ સારું છે કે આપણી નર્વસ સિસ્ટમને સારી કરે છે, કે ફ્રેન્ડ જોડે હા રિલેક્સ થઈ જવાય છે, પ્લસ આપણે સાંજે સાંજે તમે તમારા મમ્મી ને હેલ્પ કરો છો. તે બેસ્ટ છે, કે અત્યારે કોઈ છોકરીઓ અ મમ્મીને હેલ્પ કરવામાં ને એમ માનતી નથી તો તમે તમે જે કરો છો તે બેસ્ટ છે. જનરલી કોઈ જ નથી કરતું
હા તમને તમને ખબર તમને ખબર આપડે સવારના સવારના જે નાસ્તો કરીએ એને આપડે ઈંગ્લિશમાં બ્રેકફાસ્ટ હું કામે કહીએ
હઅ.
ખબર તમને હું તમને મતલબ તમને સમજાવું બ્રેકફાસ્ ટ એટલે આખા આખી રાત આપડે આખી રાત આપડે કાઈ જમીએ કાઈ ખાઈએ નહી આપડા શરીર માં કાઈ જાય નહી એટલે એ આપડે આમ એક ટાઈપ નું કેવાય ને કે બાર કલાક નો આપડણે ઉપવાસ કરી લીધો. જેને ઈંગ્લિશમાં આપણેે ફાસ્ટ કહીએ અને પછી ઈ ઉપવાસ ને આપણે સવારે ખાઈ ને તોડીએ એટલે એને ઇંગ્લિશમાં બ્રેક કેવાય એટલે ઈ બે યને જોડીને એનું નામ બ્રેકફાસ્ટ થયું.
ગુડ સારી ઇન્ફોર્મેશન છે તમારી પાસે અ ડેઇલી રૂટીન માટે તમે તમે જે કરો છો તે બેસ્ટ છે, તમે તમારા મમ્મી ને હેલ્પ કરો છો તો પ્લસ તમારા તમારા ઘરમાં તમે અ હ કોન્ટ્રબ્યુટ કરો છો. અને તમે ભણો પણ છો તો એ બહુ સારી વાત છે. કે તમે કોલેજમાં ભણો પણ છો અને અ ડેલી ડેલી રૂટીનમાં તમે તમારા મમ્મી ની હેલ્પ કરો છો. પ્લસ ફ્રેન્ડસ જોડે બી અ મીટ કરો છો તો તમે તમારા માટે સારો એવો ટાઈમ સ્પેન્ડ કરો છો.
હા.
છ
હા, થેન્ક યુ, હ હ હમ.
હજુ, હલો!
હા, હા, હલો!
હલો!
હલો!
વાત હતી
હા, હા હા આમ સાંભળું છું. હા, હા, હા.
હઅ હજુ પણ એક વાત હતી કે આપડે આપડે નાઈટમાં પણ ડેલી રૂટીનમાં આપણે નાઈટમાં એવું એવું હોવું જોઈએ કે વેહલા સુુંઈ જવાનું અને તમારે તો જોકે સાત વાગે ક્લાસ હોય જ છે, એટલે તમે વહેલા જ સુઈ જતા હશો આઈ થિક તો એ બેટર છે કે વેલા સુઈ જઈએ તો વેલા ઉઠી શકીએ આપણેે તો એના માટે એના મા ટે બેસ્ટ છે, કે આપણે વેહેલા સુઈએ અને પૂરેપૂરી આઠ કલાકની ઊંઘ કાઢીએ. સાત થી આઠ કલાકની ઊંઘ આપડા શ શરીર માટે જોઈએ છે. તે સારું છે કે સાત થી આઠ કલાક ની આપણેે ઊંઘ કરીએ પ્લસ બપોરે થોડું અડધો કલાક જેવું આરામ કરીએ.
હા, હા આ.
તો સારું ચાલો તમારી સાથે વાત કરીને સારું લાગ્યું અને તમારી સાથે વાત કરવાથી મને સારી એવી ઈન્ફોર્મેશન મળી.
હા, મને ભી તમારી સાથે વાત કરવામાં મજા આયવી. હા, બાય. જય શ્રીકૃષ્ણ. હા.